તે
રાધે-રાધે.
કેમ છો? મજામાં?
બસ, એકદમ મજામાં જ
બસ, મજામાં શું શું કે છે? વેકેશનનુ અત્યારે
બસ વેકેશન તો કઈ નહી ચાલી રહ્યું છે અ આપણને આ વખતે અમે લોકો યાત્રા કરવા ગયા હતા યાત્રા આપણને નવી-નવી ધાર્મિક સ્થાનો પર જવું જોઈએ તો ધાર્મિક સ્થાન પર જઈ આવીએ તો આપણને કેટલું નવું પણ કેટલું સારું લાગે છે.
હા, હા, સાચી વાત છે હું ભી જો ચાર ધામ ની યાત્રા કરીને આવી હમણાંજ. મને હમણાં પંદર દિવસ જ થયા ચાર ધામ ની યાત્રા કરીને આવી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી ને ગંગોત્રી. બહુ સરસ જોવાલાયક સ્થળ છે હો ભગવાનને કુદરત બેય હાથ અને કુદરત
હા, એજ નહી કેવું-કેવું એક્સપિરિયન્સ હતો તમારો એવ ઘણો કેદારનાથ, બદ્રીનાથ ને આવી જગ્યાએ જઈ આવ્યા તમને. મારી પણ ઈચ્છા છે કે હું પણ એક વાર જઈ આવું.
બરાબર, હું પંદર દિવસ ગઈ આઈ. પંદર દિવસ થયા મને ચારધામ કરતા.
હા, એજ ને મારા હ-મારા પણ એમા સાસુજી જઈ આવ્યા હતા ચાર ધામની યાત્રા પર અમારો પણ વિ વિચાર હતો કે અમે પણ જઈ આવીએ આવી આપણને ચાર ધામની યાત્રા કરવી જોઈએ.
તમને બહુ મજા આવે આમ, મનને એટલી શાંતિ મળે કે આહા હા ભગવાન આમ કેહેવાય કે અલગ જગ્યાએ આવીને બિરાજમાન થયા છે ભગવાન એટલી શાંતિ મળે છે. ચાર ધામ યાત્રા કરો ને તમે પણ.
હા, એ તો સાચું કર્યું ચાર કહ્યું ચાર ધામની યાત્રા તો એક અલગ જ અનુભવ છે. ને દરેક વ્યક્તિને ચાર સામી યાત ત્રા કરવી જોઈએ એક ઉમર થઈ જાય તો આપણને આવું કે હા, ભાઈ ચારધામ ની યાત્રા તો કરી આવું જોઈએ આપણને નહીં તો લો કેદારનાથ કેવી રીતે ને ચડ્યા તમે
અમે ચાલીએજ, હા આવો બાવીસ કિલોમીટર આછા
હા, બાઇસ કિલોમીટર છે. કેદારનાથ એજ ને મારા સાસુજી ગયા થા એટલે મને પણ ખબર છે કે બાવસ કિલોમીટર ચડ્યા હતા તે પણ
હા, અમે તો ચાલીને જ ગયાતા ને ચાલીને જ ઉતરયા હો ક્યાંય રો ને ઓલો શું કેવાય, એક પૂચ્ ચરને ખચ્ચર ને પીઠુંને એવું કાઈ જ નહી કુદરત નો નજારો જોવા માટે હેલિકોપ્ટર ની સુવિધા અમે નથી લીધી હાલીને જ ચડ્યા અને હાલીને જ ઉતર્યા અમે તો બહ સર પણ બહુ મજા આવી હો
હા, એ તો સાચું કર્યું તમે કે ત્યાં આપણને હાલીને જ ચડવું જોઈએ કે ખચ્ચર ઉપર નહી જાવું જોઈએ એનાથી આપણને બ ઘણી મજા આવે તો ચાલીને જ ગયા તો એ તમે બહુ સારું કર્યું.
હા, અને વચી તમે શું થોડુંક ચાલો ને ખબર આ લોકો બિચાર કારણ કે ત્યાં કેદારના છે બરફ ન જોય આખ ચારે બાજુ બરફ જ જોવા મળે ગમે ત્યારે વરસાદ તમે આવી શકે અને ત્યાં તો રસ્તા એટલા આડા આવડા ને વગરા એવું છે કે ગમે ત્યારે વરસાદ પડે તો બિચારા ખચ્ચર ના પગ લપસે તો આપડે ભી પડી જઈએ ખચ્ચર માં હોય તો એટલે એના કરતા એ નજારો તમે ચાલીને જાઓ ને એ કુદરત નો બેસ્ટ નજારો તમને જોવા મળે એને થાય કે ના ભગવાને હાથ મૂકીને જગ્યા અહીંયા બનાવી છે એટલું સરસ ચારે બાજુ વાતાવરણ અને ત્યાંનું પાણી તો જાણે એમ પીને તેમ થ અમૃત પીધું આપડે વારા કહેવાય કે ચામધામનું પાણી પીવાનું હમણે આપતા
આપણે નસીબવાળા કહેવાય કે આપણને ચારધામની યાત્રા કરવાનો અવસર મળ્યો. તમે આ યાત્રા કરી આવ્યા, એટલે તમે ખરેખર ભાગ્યશાળી છો. નહી કરવી જ જોઈએ બધા લોકોને આ નવો અનુભવ... પછી આ યાત્રા .. એવું છે કે ભાઈ તે જગ્યા તો આવી કે ભાઈ હું સ્વર્ગ જેવી જગ્યા છે. તો આવી જગ્યાએ જવાનું બધાને મોકો મળવું.. જોઈ ને બધાને જું.... જે પણ મુશ્કેલીઓ પણ કેટલી બધી આવે છે ત્યાં રિસ્ક પણ કેટલો બધો કેટલા લોકો કેટલું રિસ્કી છે તે જગ્યા.
હા સાકણ કે કેદર ધામ ઓ કેદારનાથમાં તો એવું છે કે સાંજે તમે છ વાગ્યા પછી તમને જો તમે અર્ધ વચ્ચે આવી ગયા હોય ને એ બે દિવસ થાય કેદારનાથ તમને ચડતા ને ઉતરતા સાંજ પછી ત્યાંનું વાતાવરણ... ત્યાં એટલી ઠંડી થઈ જાય છે કે તાપમાન શૂન્ય સુધી પહોંચી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી સાંજે છ વાગ્યા પછી ઉપર જવાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે. ત્યાં રોકાવાની વ્યવસ્થા માટે ટેન્ટ પણ લગાવેલા હોય છે. એ તમુલ લગાવેલા હોય અને તમુલ તે ને તરત તમને એક એવું નાનું એવું આપે છે, જેથી તમે આખી રાત અંદર આરામથી સૂઈ શકો. પરંતુ અમુક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અથવા અસ્થમા હોય એ લોકો ન તો જાવું આ માટે બઉ કારણ કે ત્યાં તાપમાન સાવ ને સાવ નીચું અને ઝીરો થઈ જાય છે, તેથી શ્વાસ લેવામાં બો તકલીફ પડે છે. એમાં તો જે એકદમ હોશયાર અને જેનું હૃદય કઠણ હોય ને ઈ જાય. નક બાકી તમારે જેવા તેવાનું કામ નહી કારણ કે હવા તો પતલી જયારે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે.
એ સાચું કહ્યું તમે કે જેને શ્વાસ ને કે આવી બધી તકલીફ હોય તો એ લોકો માટે તો ઘણી મુશ્કેલ ઘણી મુશ્કેલ થઈ જવાય તો એમને પોતાના સગવડ કરીને જ જવા પડે કારણ કે ત્યાં તો આપને કઈ પણ નહી કરી શકી અને ત્યાં એટલી બધી ત્યાં ખાસ સુવિધાઓ પણ નથી, અને એકવાર કંઈ સમસ્યા થઈ જાય તો મુશ્કેલી વધી શકે છે. તેથી પોતાની સુવિધા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. એ લોકોને તો નહી જવાનું ટાળવું જોઈએ પોતાની સુરક્ષા પોતે જ સાથે લઈને જવાનું કરવું જોઈએ.
હા, અમે જ્યારે ત્યાં ગયા ત્યારે લવિંગ, કપૂર અને બામ સાથે લઈ ગયા હતા. કારણ કે ત્યાં એટલી કડકડતી ઠંડી પડે છે કે તમે એક, બે કે ત્રણ સ્વેટર પહેરો તો પણ ઠંડી ઓછી લાગતી નથી. ત્યાં રહેવા માટે મિલિટરી જેવા મજબૂત ટેન્ટ હોય છે, જે એટલા ગરમ હોય છે કે તમે રાત આરામથી પસાર કરી શકો. ત્યારબાદ સવારે છ વાગ્યા પછી કેદારનાથ જવા માટે આગળની મુસાફરી શરૂ કરી શકો. સરસ છે મુસાફરી તમારી કેદારનાથ ની તો વચ્ચે તમે ચાલો ને તો ચારે બે બાજુ તો વચ્ચે બરફ ની દિવાલ આવે અને નીચે ભી બરફ જમીન ઉપર પાતરેલ હોય એના ઉપર તમે લાકડી લઈને ચાલો એટલે એવી મજા આવે એમ થાય કે ભગવાન અહીંયા જ વસ્યા છે ખરેખર ક્યાંય દુનિયામાં નથી ભગવાન આ બા જ વસ્યા છે અને આ બાજુ જ કુદરતે નજારો બનાવ્યો જોવા જેવું.
હા એજ નહી એટલે માણસને એક વાર તો જવું જ જોઈએ આ ચાર ધામની યાત્રા તો કરવી જ જોઈએ તો બહુ સરસ યાત્રા છે આપણને કેટલો બધો જ્ઞાન મળે ને આપણને એકદમ દિલ ને સુકૂન મળે શાંતિ મળે તો. મારી પણ ઈચ્છા ઈચ્છા છે. હું પણ એક ર ચાર ધામ ની યાત્રના કરીયા
હા હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે જલ્દી તમને જવા મળે. ત્યાં બી કેવું છે ખર હેલિકપ્ટર ની બી સુવિધા છે, કે જે લોકો જેમ કે ગુ લોકો હોય છે આપણા ઘરના બુજુર્ગ લોકો હોય છે. જે જઈ નથી શકતા ચાલી નથી શકતા એ લોકોને એ લોકો. મજા હોય તો તમ દસ મિનિટમાં હેલિકોપ્ટરમાં પહોંચાડી દે તમારે બર થી અડધો વાચ્યા તમારે ખચર માં આવવું પડે તમારે ખચર માં આવું કે પીઠું આવે પાછળ બેસવાનું આવે ને. એમાં તમે આવી શકો છો બાકી, અધવત થી તમને હેલિકોપ્ટર લઈ જાય ખેઠ કેદારનાથ મંદિર સુધી તો ઈ લોક
હા.
જે આપણા વડીલો છે એમને દર્શન કરવાની ઈચ્છા હોય તો આ રીતે એમની ઈચ્છા પૂરી થઈ શકે. બાકી જો તમારે ચાલીને જવું હોય તમે ચાલી શકો બાવીસ કિલોમીટર? ઉતરી શકો ને બાવીસ કિલોમીટર ચડી શકો તો તમને બહુ મજ ખરેખર એમ થાય ભગવાનને સ્વર્ગ જ અહંયા બનાવ્યું છે. અને બાર જ્યોતિર્લિંગમાં છે, ને બાર જ્યોતિર્લિન છે ને હા ચાલી તમે જાઓ ને તો ચાલીનેચ જોજો એ મુસા કરવા બીજું આવે છે યમ બદ્રીનાથ બી આવે છે બદ્રીનાથ માં બો તમારે ચાલવું નથી પડતું. તો અહિયાં તો તમારે શું થે. ત્યાં દર્શન કરવા માટે બહુ બધા લોકો આવે, કારણ કે આ ઉત્તરાખંડ થી બહુ નજીક જ થાય છે, એટલે તમને ત્યાં તમે ચાર ધામમાં તમે કેદારનાથ ન જાવ કોઈ અંગથી અંગો ન જાવ ને આપડા વડીલો આપડા વડીલો ને ખાલી બદ્રીનાથ જું હોય ને તો એમના ના બહ સહેલું છે. ત્યાં ખાલી દર્શન કરવા માટેની લાઈન જ હોય છે. ત્યાં ઊંચા કોઈ પહાડ નથી હોતા કોઈ જાતનું રિસ્કી એવું નહી કે ત્યાં પતલી હવા નહી કે એવું કઈ જ નથી હોતું, હુ સરસ. છે બદરીનાથ મા હા તમારે. વેલું ઉઠી લાઈનમાં ઉભો રહેવું પડે, તમારે દર્શન કરવાનો વારો બે ત્રણ કલાક પછી આવે.
હા તો એ તો હા એ લાઈનમાં જ ઉભું રહેવું પડે અમાં. એટલ કઈ આપણને ચડવાનું છે નહી.
હા, એટલે એ તમારે દર્શન કરવું ને તમા ઘરે તમારા ઘરના વડીલો સાસુ, સસરા છે તમારા મમ્મી, પપ્પા છે એ તમારે એમ થાય છે કે ભાઈ ચાર ધામ તો એ લોકો માટે પોસિબલ નથી, કે નહી કરી શકે પણ તમેને બદ્રીનાથ ના દર્શન કરાવો ને તોય અમને એટલી મજા આવશે કારણ, કે ભગવાનની મૂર્તિ જોઈ ને તમને એમ થશે કે આ હા હા હા ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે આપણી સામે એને જ જોતા રહીએ આપણે.
હા એ તો તમે સાચું કહ્યું, કે આપણને ત્યાં જઈએ તો આપણને લાગે કે ભાઈ ભગવાન ના મંદિરોમાં મંદિર એ જઈએ આપણને આવું લાગે કે આપણને ત્યાં જ વસી જઈએ કે. ત્યાં આપને મંદિર મૂર્તિઓને જોતા રહી આવો આપણને મંદિર થી નજર પણ ન સરખે આપણને.
હા અને યમનોત્રી ને, ગંગોત્રી ઈ બે બહ કેદારનાથ તો હાર્ડ જ છે. પણ યમનોત્રી ગંગોત્રી હાર્ડ જ યાત્રા છે ત્યાં બી રસ્તા એટલા અટપટા છે કે તમે થાપી જઓ છ કિલોમીટર જ છે ત યમુનોત્રી ચાલવાનું ખાલી છ કિલોમીટર. પહિ છ કિલોમીટર માં તમને યમ પાડી દેર એટલી હડ છે.
ઓકે હા યમનોત્રી તો તમે યમુનોત્રી ને ગંગોત્રી પણ
હા યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ ને ક ચારે ચાર ધામ યાત્રા કરી હા ચારે લીધી તી, અને જોવાલાયક છે ઓ ખરેખર તમે જો જિંદગીમાં ક્યાંય બી તમે પ્રવાસ કરવો હોય ને તો હવે પ્રવાસ નું આયોજન. તો આચાર ધ કરવાનું કારણ કે ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે અને એવું કહેવાય છે કે જે નસીબ વાળા હોય ને
હા એ તો સાચું ક્યું તમે કે જે વાળાઓ એ જ ચાર ધામ ની યાત્રા કરે તો અમારો પણ વિચાર છે કે અમે પણ એક વાર એક વાર પ્લેન કરીને જઈએ તો જોઈએ ભગવાન અમને ક્યારે બુલાવશે. કે માટે તો અમે પણ જઈ આવશું.
હા ને આટલી જ છે ને આટલી જો આટલી આજ ઉંમર છે આપડી જો યાત્રા કરવા પણ એ પછી તમારી ઉમર થઈ જાય તમે પચાસ થી ઉપર ને પછી તમે ચાલી ના શકો એટલું બધું. અત્ય્યારે જે આપડો હોશ હોશ થી ચાલી શકો ને એ તમે પચાસ રાખો ને પછી ત ચાલી ના શકો તમે એમ થાક લાગી જાય એમ થાય કે ના ના હવે નથી જાવું બેસી જાય જે યાત્રા કરવી નો કરવી મન છે ને તમારો હથ અડગ બની જાય. કે ના હવે થાકી ગયા છે તો હવે નથી કરુંવુ. પણ જે આ ઉંમર છે ને આ ઉંમર માં જ તમે યાત્રા કરી શકો છો અને આ ઉંમર માં યાત્રા કરી જ લેવી જોઈએ કમસે કમ કઈ નહી તો કઈ નઈ એક ધામ ને કરો ને તો તમને એમ થાય કે ના એક યાત્રા તો
હા એ ભલે હા એક ચાર ધામ ને તો એક એક ધામ પણ કરી આવીએ પણ કરી આવું જોઈએ.
હા હા હા ઓકે ઓકે ચલો ભોલે.
હા તમે પણ